હલો.
હેલો.
બોલો વિકાસભાઈ કેલા મુકેશભાઈ કેમ છો?
તમારે
બ અમારે પણ શાંતિ છે.
હમ વરસાદ જોરદાર જોવ હમણાં બે દિવસ
એવું.
હ હા બસ વાવણીયા વ કાલે કરવાની છે માંડવીની હમ તમારે ખેતી વાડી છે કે નહી
ના ના ખેતીવાડી તો નથી બીજું બધું છે વ્યવસાય કરીય છીએ હ
એ એવું બછ હવે કાલે અમારે વાવણી કરવાની છે અત્યાર રાજકોટ હમ
રાજકોટ રહો છો રાજકોટ ક નોકરી બોકરી કરતા હશો ને
ના ના રાજકોટમાં કોલેજ કરીએ છીએ
એવું છે ક્યા બીએસી વાળ બીએસી બી એ કરતાશે અત્યારે અમે નોકરી કરીએ છીએ હ હ નવા બધા છે ને નોકરી કરીએ છીએ પણ લાગશે વર્ષનું
ઓહ સારો છે પગાર તો હો તમારો શું બાકી એમાં હા પૈસા હ ભાવના જો
પાર્ટ ટાઈમ જોબ કરો છો કે શું
હા પાર્ટ ટાઈમ જઈ એક ફોન દુકાન છેલ છે કોની દુકાન છે સ્માર્ટ ફોનવાનું ્યાં બે ત્રણ કલાક જઈએ
એવું છે તમે પૈસા આપતા હશે કે નહી
હા એક મહિના ન અગયાર હજાર
એવું છે એક મહિના ન અગયારસો અગિયાર હજાર બહ સારા કેવાય
હા એટલે ત્રણ કલાક માટે સારા થયો
હમ ભણતા ભણતા પાછા આટલા ઈછા આપી દે તો સારું જ જોય ને
હમ ઘરે કઈ વાંધો ના હો ઘરે થી માગવાનો પડે એટલે
હમ એવું છે
શું કે તમારે હા રૂમ રાખીને રહીએ કોલેજ
એવું છે ગવમેન્ટ નોકરીની બધ એવું બું નહી કરતી એ તૈયારી એવું છે
હમ મોજ કરવાની હોય ને હમ તમારે કામ શું કરવાનું હોય ત બંદરમાં ત્યા
અમારે બંદન માં કઈ કોઈ કરવા ના હોય બધી બોટું હોય તેને સંભાળ રાખવાની એવું બધું કામ કરવાનું એટલે એમને ત્રણ લખ આપે છે
એવું
હમ
કેટલી બોટું છે તમારે
અમારે તો બે છીએ પણ એમાં જઈએ છીએ અમે
હા એ અતા સોમ મજામાં તો ધંધો મંદી હાલતી છે ધંધામાં
હા મંદી હલે છે
જો કે એક બોટ નો ભાવ શું હોય હમ હમ પચાસ લાખ સારું કેવાય પચાસ લાખ
શું તમે ખેતીબડીનો કરતા હશો ને
હમ ખેતીવાડી કરીએે અ અમારે છે બાવીસ વીઘા જમીન
એવું છે તો એક વઘા ન વ કેટલા પૈસા થતા હશે
એક વીઘા ના અમારે સાઠ છે નવ લાખ રૂપિયા નવ
નવ લાખ રૂપિયા એવું છે એટલે તેમાં ઉગતું શું હશે ઘઉ જ ઉગતા હશે કે બીજું ક
નાઈ નહી અત્યારે સોમાસન અત્યારે માંડવી છે કપાસ છે શરડા છે એવું હોય છે ઉનાળા બાજરો ઘઉ એવું બધું અલગ અલગ સિઝન
હમ એવું છે એટલે ઋતુ પ્રમાણે ખા બધું બ ભલે હણી ને બધ કર
હા ઋતુ પ્રમાણે અલગ અલગ વાવણી કરવી પડે
હમ તો તમને બધી કરતા વધારે ફાયદો ક્યારે થઈ ગ
બધી વતા ફાયદો અમારો થાય શિયાળામાં
એવું છે શિયાળામાં એવું તો શું હોો છો તે શિયાળા માં એવું તો શું હો છે જ ફીટ થઈ શકે છે
શળામાં અમે ચણા ની ખેતી કરીએ ચણા ની ખેતી કરીએ
એવું છે
હા એની પ્રઇઝ બહ વસ્તી વધારે હોય એ એને વીસ કિલોની પ્રાઈઝ કઈક હોય છે સોળ સૌ છો પંદરસો આજુ ભ
એવું છે તે તમે ખેતી કરો તમને તમને પણ આવડતું હશે ને બધું ખેતી કરતા
હા આવડતું જોય ને ખેતી કરતા તો
એવું છે એટલે આપપ દાદાને ધંધો કેવાય કે એવું શું એવું કેવાય મિનિ
બાપ દાદા નો ધંધો જ કેવાય ને
હમ તમારે શું એક કરવાનું છે કે બીજું કઈ કરવાનું છે
વિચાર તો એઈજ છે કરવાનો પણ આગળ જોઈએ નોકરી બોકરી મળી જાય તો સારું બાકી તો પછી જે ચીજ કરવી પડે
એવું છે કા ક્રિકેટ વ્રિકેટમાં રસ ધરાવતા હશે ને રમ બાત રમવા બાબત
હા રમવા તો જાય સ્પોર્ટ્સમાં પણ હવે એમાં હવે લાંબુ ક એમાં લાંબુ કઈ છે નહીિ અત્યારે તમને ખબર તો છે એમ પણ ભ્રષ્ટાચાર વધી ગયો
એવું તો તમારી સાચા છેી કેમ છે વરસાદી બાબતમાં તમે શું કેવા માંગુ છો
વર્ષાત
વરસાદ ના કારણે તમે અલું થઈ જશે થાય
વરસાદ ના કારણે અમાર હમ વરસાદના કારણે પાક અંદર ને અંદર સડી જાય એટલે બહુ નુકસાન થાય વરસાદ અતિ વરસાદ થાય તો એ બહુ નુકસાન નકાન કરે ખેતર માં
એવું છે
એમાં એ ડુંગળી વાય્યું હોય તો ડુંગળી આખે હળી જાય તો એ આખો પાક જ નિષ્ફળ જાય
એવું તો તમને શું કહચું કરી શકાય આપણે આપે કરવી હોય તો
હા કરી શકાય ખેતીમાં શ ધ્યાન દીધું હોય તો વધારે પ આવક મેળવવાની શક્યતા ખરી
એવું છે
ખેતીમાં જો બહ સારું પડે આમ ખેતીમાં કેમ કે થોડાક જ દિવસ એમાં દરરોજ ન હોય ક્યારે સીઝનમાં તે કામ કરવાનું બાકી તો એવું તો નથી કે રોજ ખેતી કરવી છે એમ
હમ એવું છે અરે હું તમને શું કઉ છું
હા
કે જો આપણે ખેતી કરતા હોય
હા
તો કયો પાક વાવવાથી આપણે બારે માસ વસ્તુ મળી શકીએ છેએ આપડણે ખાલી એની પાણી અને ખાતર જ નાખવાનું રહી
એ વા પાંચ મિનિટ એ એ એવું કરવું હોય તો આપણે શેલડી વાવી શકી એ આઠ મહિના સુધી એની માવજત કરવી પડે
એવું
હમ અથવા તો તમે નારળી નો બગી શો શ કે આ કેરી નો બગી શો એ તો કેરીની સીઝન માં જોય પણ ના રી નો બગીચો કરો તો તમે બારે માસ તમને એમાંથી ઉપજ મળે
એવું છે તો એક નારિયેલ નો પ્રાઇસ કેટલો હોઈ શકે છે
એક નાિયલ નો પ્રાાઈસ તો સીઝન ઉપર હોય અત્યારે એનો ભાવ પચાસ રૂપિયા પા છે
એવું છે તો તેમાં વાવડો મો વાવડો વાવાઝોડો આવવું હોય તો તેને નુકસાન થઈ શકે છે
નુકસાન થાય છે કે નારળી ના ાડ મોટા હોય એટલે વધારે પવન ના લીધે એ નઈ કે અમુક નારળિય પડી પણ જાય તો એ નુકસાન ખુબ વધુ જાય
એવું છે હમ
પણ એમાં ફાયદો છે હા એમાં ફાયદો થાય કેમકે પાણી ન વાળવું પડે ને એમાં એક મહિના દિવસ મને અમે એમાં નારયળાવી જાય તો એના ફાયદો જ થાય
એવું છે તો આપડે બગીચો ખેતી વાડી લેવી હોય તો શું કરવું પે
બગીચો કરવો હોય તો પેલા તો તમારે જમીન પ્રમાણની જોઈએ કેમ કે દરિયા દરિયાકાંઠાની જે જમીન છે નાદડી ના બગીચામાં માટે ખુબ સારી કહેવાય ખારાસ વાળી જમીન હોય ને એમાં નારિયળ ખુબ વધારે થાય
એવું
હમ
તો આપડે એલું શું ક છું હું
હમ
તો આપડે એક દસ વીઘા લેવા હોય તો કેટલા રૂપિયા થઈ શકે છે
નવ લાખ રૂપિયા જ નવ લાખ રૂપિયા વીકો ગણી હતો નેવું લાખ સુધી કે નેવું કે પંચાણું લાખ સુધીમાં દસ વીઘા આવી જાય
એવું છે
એવી રોડ સાઈડ જમીન હોય તો દોઢ દોઢ બે કરોડ પણ જો આવી શકે ભાવ
એવું છે તો આપડ રોડ કાઢી લેવી વધારે સારી કે અંદર લેવી સારી
રોડ બાજુ લઈએ તો વધારે સારું કેમકે એ રોડ સાઈડ જમીન હોય તો જ્યાંથી વાવ વાહન ને બધા ખેતરમાં લાવવાનું બધું ઈઝી પડે ઓલું જે અંદર હોય ત્યાં વાહન વ્યવહાર થઈ ન શ
હા
રોડ કાંઠે જમીન હોય એ ખુબ સારું કેવાય અને ક્યારેક કદાચ એવું હોય કે્યા હા
અલગ અલગ માહિતીઓ જાણે કે હોય આપડે જાણ કે અલગ માહિતી અને અલગ ભ્રષ્ટાચાર વિશે આપે જાણવું હોય તો કઈ રીતે જાણી છે ભાઈ
અત્યારે તો ઓનલાઈન બધું જ આવી જાય છે ઓનલાઈન બધા જ બધા જ પ્રકારના વિડીયો આવતા હોય એટલે કોઈ એવી ચેનલ હોય જે તમને આવી માહિતી આપતી હોય અને તમે ફોલો કરી શકો અને એ તમને માહિતી રોજની રોજ તમે માહિતી આપતા રે
એવું છે હ તો આપડેમ સારું અને કામ લાગે તેવી વસ્તુ સાંભળવી હો ખ દાળ થઈ જશે
હમ
તો અત્યારે તમે રૂમમાં તમે રૂમમાં રહો છો તેનું પ્રઇસ કેટલી હતી હશે
એની મહિને સાડા સાત હજાર રૂપિયા એનું ભાડું હોય જમવાનું અને જવા
તમે રેતા હશો તેનો પ્રાઈઝ હશેને
હા એમાં જમવાનું અને રેવાનું સાડા સાત હજાર
એવું છે તમ શું સારી ફેસિલિટી મળે છે
હા ફેસિલિટી સારી મળે કપડાં પણ ધોઈ દે કપડા પણ એ સાડા સાત હજારમાં ધ હોય દે
ઓશે હા બોલો બોલો
બ જમવાનું થોડુંક નબળું હોય પણ આમ સારું સાત સાડા સાત હજાર માં સારું કેવાય કે જમવાનું થોડુંક નબળું હોય હાલે
હમ કઈ કોલેજમાં કરો છો
સારું તમારે વાત કરીને ખુબ મજા આવી એમ
થેન્ક યુ પણ અત્યારે થોડીક વાર છે અ થઈ જો હાલો થેન્ક યુ થેન્ક યુ